કેમ છો તમે.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
હા હું તો હમણાં તો મેગઝિનની મજા માણીડી રહ્યો છું, ને મેગેાસિનમાં ઘણા બધા વિવિધ પ્રકાર. પરંતુ સિઝન તો ઘણા બધા છે, પરંતુ મારા જે ફ્રેન્ડ કીધું કે મનીસ મૂવી ખૂબ સારી અને ખૂબ મજા લાયક છે, અને એમાં ઘણા બધા પ્રકારના એક્શન મજા આવી તે એવું મૂવી છે એટલે મેં જોવાં તો એ લાગી રહ્યો છું, તો અમે શું કરીએ છો હમણા વેકેશનમાં હાલમાં આવું કઈ મૂવી ફિલ્મ કે મનોરંજન કઈ માટે જોઉ. છો કઈ.
હા ભાઈ મેં મનોરંજન માટે હમણાં તો તારક મેક ઉલ્ટા ચશ્મા એ આપણે પહેલાથી જ આપણું ફેવરેટ હતું એટલે આપણે એ જ જોતા જઈએ અને તારક. દયા. તે પછી જાત જાતના નવા નવા ફિલ્મ છે, તે જોવા પસંદ કરું છું, પણ ફિલ્મ જોવા માટે મને સાઉથની મૂવી વધારે ગમે છે, કારણ કે બોલવૂડ બધી કોપી જ હોય છે, એટલે મે સાઉથના મૂવી વધારે જોઉં તો તમે કયા પ્રકારની મૂવી જોવ મનોરંજન માટે.
હું તો મને ઇન્ટરેસ્ટ તો. અને ખૂબ મજા પણ આવે છે, કારણ કે તમે જાણો છો કે જેમાં જે બધા એક્શન એનિમેશન કેવીય એ લોકો કરે છે, તે ખૂબ સારી રીતે બતાવવામાં આવે છે, કારણ કે જે આપણે બોલિવૂડમાં જે એ લોકો એક્શન કે પેલી બતાવવામાં આવે છે, તે અમુક પગડને આપણું ફ્રોડ એટલે કે જે કાર્ટૂન જેવું લાગે છે, પરંતુ આપણે જે. ઓનલાઈન રીતે મારોલ. પણ હવે તો જે સ્પાઈડર મેનની મુવી નવી પડવામાં આવી રહી છે, તે મત જોવાની જે અમને તો મન છે, ને જે થિયેટરમાં પણ પડવાની એમ કેહેતા છે, બધા થિયેટર માં પણ જોવાની મજા અલગ જ આવે છે, થિયેટરમાં આપણે ઘણા બધા લોકો સાથે ફ્રેન્ડ સાથે જઈએ તો મજા કઈ અલગ હોય જ છે, કારણ કે. ત્યાંની મજા અને ત્યાં બધા લોકો બેસે તો આપણે ત્યાં ક્રાઉડ મજા આવી જાય છે, એટલે કે થિયેટર જોવાની મજા તો અલગ જ હોય છે, અને બાકી તો તમે જાણો છો કે જે કાર્ટૂનમાં મને તો મોસ્ટલી ટોમ એડ જોરી પછી ઓગેન કકરો છોટા ભીમ અને ડોરોમન જે મને આ જે. આ ચાર કાર્ટૂન મને ખૂબ ગમે છે, કારણ કે હું એ આ નાનપણથી જોતો આવી રહ્યો છું અને હમણે પણ જોઉં છું કારણ કે આ જે આ જે કાર્ટૂન છે, તેમાં એનિમેશન પણ એટલા ખૂબ સરસ છે અને આજકાલના જે યુવા છે, પછી બાળકો છે, તે ખૂબ ગમે છે, અને ખૂબ સારી રીતે બધાને. મનોરંજન પણ કરે છે, અને બધા જે બાળક છે કીડ છે, એ લોકોને ખુબ ગમે છે, અને મ જે સિરિયલોમાં સૌથી વધારે પ્રચલિત એવી તારક મે ઉધર ચશ્મા આપણા દેશમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ છે, કારણ કે એ જે સિરિયલ છે, તે મોસ્ટલી બે હજાર આઠમાં શરૂ થયેલી હજુ સુધી પણ ચાલે છે, એટલે કે આમાં જે બધા કિરદારો છે, જેમકે જેઠાલાલ છે, ડયા છે, કે પછી તારક મતા છે, તે ખુબ મજા લાવે છે, અને ખુબ સારી રીતે પોતાનું ાવ છે, કારણ કે જે જીથલાલ છે, તે તો કિરદાર એકદમ અલગ જ છે, કારણ કે જેને જે કોમેડી કોમેડી એક્ટિંગ ક અલગ લેવલ જ છે. અને આજકાલના જે યુવા પેઢી. ખૂબ ગમે છે, અને અમારા જેવા કે પછી જે નાના નાના બાળકો પણ અમણાંથી જોતા આવી રહ્યા છે, કારણ કે મોસ્ટલી અમા એટ કે અમારા અમારા જે અમે જે ખાવા બસ છે, ત્યારે તો મોસ્ટલી અમે એ જ જોયું છે, તો જો ખાવા બસ અત્યારે લાઈટ જાય તો પછી અમે પણ ખાવાનું બંધ કરીને પછી. કારણ કે એ ખાટા ખાટ જોવાની મજા કઈ અલગ જ હોય છે, એટલે આવી બધી સિરિયલો છેછી સિરીઝો છે, કે પછી આવા કાર્ટૂન છે, તે જોવાની મજા વેકેશનમાં ખુબ મજા આવી રહી છે, બાકી તમે તમે તો થિયેટરમાં મૂવી જોવા જતા જ હશો પરંતુ તમને કોઈમ. કંઈ ઇન્ટરેસ્ટ છે, થિયેટરમાં કોઈ મૂવી પડી છે, તે જોવાની.
ના ના થિયેટરમાં તને એટલોું બધો ઇન્ટરેસ્ટ નથી પણ જય્યારે તમે ભારતની પ્રખ્યાત વાત કરી કે્યારે જોવાની મજા આવે તો જ્યારે નવું વર્ષ આવે ત્યારે આપણા ભારતની સૌથી પ્રખ્યાત ગેમ આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય છે, અને એ જોવામાં એટલો જ આનંદ થાય છે, કે કારણ કે. કે બધા જ ઘરમાં આઈપીએલ ચાલુ હોય છે, અને બધાના પસંદીદા ખેલાડીઓ બધા રન મારે તે રીતે એનું અલગ જ પ્રકારનું કઈ મનોરંજન છે, પછી આઈપીએલ ખતમ થાય ત્યારબદ ફૂટબોલ ચાલુ થાય છે, ફૂટબોલ જે આપણા ઈન્ડિયામાં નથીમાં પણ તેને પણ લોકો જોવાનું ઘણું પંદ છે, તેમાં ફેમસ છે, રોનાલ્ડો મેસી આ બધા જાત જાતના ખેલાડીઓ છે, જે પોતાનું સારું એવું પ્રદર્શન કરે છે, અને આઈપીએલ ના ખેલાડીઓ છે, સૌથી ફેમસ છે, એમ એસ ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર એ બધા એ બધા. પોતા પણ ગેમ એવી એટલી સુંદર છે, કે લોકો ખાસ પોતાનો કિંમતી સમય કાઢીને સ્ટેડિયમમાં મેચ જોવા જાય છે, અને સ્ટેડિયમની ટિકિટ ખૂબ ઘણી મોંઘી હોવા છતાં લોકો એને ખરીદે છે, અને આઈપીએલ નું મનોરંજન લે છે, પણ કેટલાક લોકો એ એફોર્ડ કરી શકતા નથી. તેને કારણે લોકો ઘરમાં બેસીને અથો પોતાના મોબાઈલ ફોનમાં આઈપીએલ ની મેચ જોય છે, શું તમે આઈપીએલની મેચ જોવ છો.
હા ભાઈ આઈપીએલની મેચ જોવાની કોને નહીં ગમે કે મને પણ ખૂબ ગમે છે, કારણ કે જે આઈપીએલની મેચ હોય છે તે તો લેવલ જ હોય છે, જે આપણા દેશમાં ખૂબ પ્રચલિત છે કારણ કે જે આઈપીએલ ની બધી મેચ રમાય છે, તે તો આપણા દેશમાં મોસ્ટલી રમાય છે, અને ઘણા બધા દેશના બધા ક્રિકેટરો છે. છે, અ રમવા આવે છે, અને ખૂબ મજા પણ કહે છે, બાકી તો આઈપીએલ જોવાની મજા કંઈ અલગ જ છે, મારી તો મોસ્ટલી એમાં ટીમ પણ મને ફેવરેટ જ છે, એટલે આઈપીએલ જોવાની મજા તો કંઈ અલગ જ હોય છે, બાકી તો તમે પણ આઈપીએલ જોતા હશો ને હમણાં જે આઈપીએલ અમણાં તો પડી ગઈ છે. પરંતુ હવે જે આપણા દેશમાં જે વુમેન્સ વર્લ્ડ કપ રમાતો છે, તે પણ અમારે મજા જોવાની આવી રહી છે, શ તમે વુમેન્સ વર્લ્ડ કપ જોઈ રહ્યા છો કે પછી
ના ના હું વુમન્સ વર્લ્ડ કપ નહીં જોયો પણ આઈપીએલની મેચ જોઉં છું તમે કીધું કે તારક મહેટા સિરિયલ જે બે હજાર આઠમાં શરૂ થયેલી તે જ રીતે આપણી આઈપીએલ પણ બે હજાર આઠમાં શરૂ થયેલી અને આઈપીએલમાં ઘણી બધી ટીમો છે, અણા ટોટલ દસ ટીમો થઈ રહી છીએ સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ પંજાબ ઇલેવન્સ પંજાબ સુપર કિંગ્સ પછી વગેરે વગેરે લખનઉ સુપર ચઇન્ટ એવી ટીમો એમાં ભાગ લઈ છે, અને એમ એસ ધોની જે રિટાયર થઈ રહ્યા છે, તમે એમએસ ધોની ના ફેન છો.
હા ભાઈ એમ એસ ધોની ના ફેન હમણાં તો કોણ નહી કારણ કે એમ એસ ધોની તો ખુબ આપણા દેશના સારા ક્રિકેટર છે, અને આપણા દેશને ઘણા બધા વર્લ્ડ કપ કે પછી એવું જીતાડેલું જ છે એટલે કે તમે જાણો પડેલી હતી અને એ મૂવી ખૂબ ફેમસ થયેલી હતી કારણ કે જે મૂવીમાં પોતાનો આખો હિસ્ટ્રી એ લોકો દર્શાવેલી જે મૂવી અમેઝોની રિયલ લાઈઇફ જીવતા હતા તે આખું દર્શાવેલું હતું એટલે એ મૂવી ખૂબ ફેમસ પણ થયેલી હતી અને ખૂબ મજા પણ આવેલી કારણ કે એ મૂવી જોવા હું થિયેટરમાં પણ ગયો કારણ કે એ મ જો મને ઇન્ટરેસ્ટ આવ કારણ કે જે આખું એ લોકોનું જીવનનું દર્શન બતાવેલું અને આખું જે એમસ ધ કેવી રીતે રતા હતા પેલા શું કરતા હતા પેલા આખી શાળામાં ક્યાં ભરતા હતા અને એને એ ગોલકીપર એટલે કે જે ફૂટબોલર શોખ ખૂબ વધારે હતો અને હમણા પણ એ લોકોના ફૂડ એટલે કે હમણા પણ એમને ફૂટ ફૂટબોલ શોખ છે, કારણ કે જે સ્કૂલમાં જારે ભણતા હતા ત્યારે એમને તરીકે ખૂબ રાખતા હતા અને એમને ક્રિકેટમાં ઇસ્ટ તો ઇન્ટરેસ્ટ તો હતો પરંતુ મોસ્ટલી જે એમના જે હતા તેમને ગોલકીપર થી રને વિકેટ કપર બનાવી દીધું પછી એમ આખું જર્ની સ્ટાર્ટ થઈ અને ત્યાંથી જ એ આખું જીવનશૈલી બદલાઈ ગઈ અને એમને પણ ઘણા બધા સ્ટ્રગલો કર્યા પછી એ આટલા મહાન ક્રિકેટર બન્યા છે, એટલે આપણેે પણ આ ઘણા બધા સ્ટ્રગલ કરવો પડે છે, પછી આપ મહાન ક્રિકેટર એટલે આપણે કોઈ પણ આવી કારકિ આપણે હાસિલ કરીશું તો આપણા માતા પિતા નું નામ કે પછી આપણા દેશનું નામ રોશન કરશું બાકી તમે કોઈ આવી કઈ મોટિવેશન વાળી મુવી જોઈ લે છે, કે તમને મોટિવેશન આવીને તમે કઈ આગળ વધવા માટે કઈ મુવી કઈ જોઈ લે.
હા મુવીમાં તો તમે કીધું એમ એસ ધોનીની મવી છે તેજ પણ હમં ફિલહાલ બે હાજાર પચીસમાં જે ધુરંધુર મુવી આવી છે, તેનું તમારે શું કેવું છે, એ મુવી ઈન્ડિયા અને પાકિસ્તાન ઉપર ડિપેન્ડ એના પર બનાવવામાં આવેલી છે અને એનો ભાગ બીજો પણ આવી રહ્યો છે, તેમાં આપણા હીરો એક્ટિંગની એક્ટિંગ તમને કેવી લાગી છે, એકદમ રિલિસ્ટિક કે પછી મજા નથી.
ના ભાઈ એ મૂવી તમેં નથી.
હ